અવાજ આવે
હા સ્પષ્ટ આવે છે
ચલો ને જે આપણે ખુબ સરસ એક વિષય પર વાત કરીએ કે સિઝનલ ગુજરાતી ફૂડ પર આમ વાત કરીએ ટ્રેડિશન શું છે આમ
હા એ તો છે જ કે ઋતુ પ્રમાણે બદલતો ગુજરાતી ખોરાક પર તો કેટલી બધી વાત થાય આપણાથી
હા એજ એજ વાહ આ તો ખુબ સરસ ટોપિક છે અને ગુજરાતી તો આમ લોકો હંમેશા આમ ઋતુનો અનુસાર પોતાનો ખોરાક બદલવામાં આવે છે ને
હા બિલકુલ આજે તો ઘણા લોકો આ વસ્તુ ભૂલી ગયા છે પણ આપડા પૂર્વજોને આની પાછળનું સાયન્સ પણ ખબર હતું કે કેમ આવું હતું
બિલકુલ બિલકુલ અને સાચી વાત છે ચલો ને પેલા ઉનાળા ની વાત કરીએ આપડે આજે ચલો
હા તો જો ને ઉનાળામાં તો ગુજરાતીમાં ઘણો ગરમીનોો માહોલ હોય છે એટલે આપણે છે ને શરીર ને ઠંડક મળે ને એવો જ ખોરાક ખાવો જોઈએ
એટલે જેમ કે છાસ
હા બિલકુલ ખાસ તો દરેક ગુજરાતી ગણવામ અમૃત કહેવાય
મારા ઘરે પણ રોજ જમવા પછી છાશ તો પીવામાં આવે જ છે
હા છશ તો છે ને પાચન સુધારે અને છે ને શરીર માં પાણી ની કમી પૂરી કરે એટલે છશ તો પીવી જ જોઈએ
તો એના સિવાય બીજું શું ખાસ હોય છે
કેરિનોો રસ
ઓહ એટલે આમરા જ તમે કહો છો
હા એજ તો ગુજરાતી લોકોને તો છે ને આમ બસ બહુ જ ગમે
આમ્રત સાથે પૂરી ખાવાની મજા જ કઈક અલગ છે
હા એ તો છે જને પણ સંતુલન પણ જરૂરી છે ને વધુ આમરસ પણ ના ખાવું એ સારું નહી
હા અને જોવા જઈએ તો ઉનાળામાં આપણે કાકડી તરબૂજ અને ખરબૂજા પણ આમ ઘણું ખાવામાં આવે છે
હા આ બધા તો શરીર ને હાઈડ્રેટ રાખે છે ને એટલા
હા અને મારા દાદી તો કહે છે કે ઉનાળામાં ઓછું તેલ અને ઓછા મસાલો ખોરાક ખાવો જોઈએ
હા એકદમ યોગ્ય સલાહ આપે છે આ
તો હવે ચોમાસાની વાત કરીએ આપડે ચલો
તો ચોમાસામાં તો છે ને પાચન તંત્ર થોડું નબળું બની જાય એવું માનવામાં આવે છે.
એટલે બહારનું ખાવામાં અને તળવું જોઈએ એટલે
હા અ આ ઋતુમાં છે ને ગરમ અને તાજું ખોરાક સૌથી સારું ગણવામાં આવે.
મારા ઘરમાં તો ચોમાસામાં ભજીયાને બહુ બને છે આમ ગરમ ગરમ ભજીયા.
હા ભજીયા અને ગરમ ચા તો ગુજરાતી લોકો ની
પણ રોજ તો નથી ખાવા જોઈએ.
કુલ નહીં સંતુલન ખૂબ જરૂરી છે.
અને ચોમાસમાં આદુ અને લસણ નું પણ વધારે ઉપયોગ થાય છે.
હા કારણ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે નહી આપડી એટલે.
અને મારા નાના તો કહે છે કે ચોમાસામાં સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ આપણે.
હા એ સમયે બેક્ટેરિયા અને ઇન્ફેક્શનનો ખતરો વધી જાય ને એટલે.
હા એટલે જ ને તાજું અને ઘરનું બનાવેલું જમવું સૌથી સારું કેવાય એમ.
હા એક જ હેજ હે હવે તો આપણે શિયાળાની વાત કરવા જઈએ તો શું કેવું તમારું?
આ તો મારે આમ ફેવરેટ સીઝન છે.
એજ તો.
અને કારણ કે આ સિઝનમાં છે ને ઘણી આમ સ્વાદ
મળે છે. આમ.
હ. જેમ કે ઊંધિયું?
હા, ઉંધીયું એ તો ગુજરાત ની આમ શાન કેવાય ને એ છે.
હા. ઊંધીયામાં તો ઘણી બધી આમ શાકભાજી નો ઉપયોગ થાય છે ને.
હા, અને તેથી તો એ શરીર ને ઘણું આમ પોષણ મળે છે.
હા, અને શિયાળામાં તો આ અડદિયા પાક પણ બને છે ને.
હા મારા ઘરે મમ્મી ખાસ બનાવે છે. એતો
હા, ગોળના લાડુ, મેથી પાક, અને સુખડી પણ બને છે.
હા, એટલે જ ને આ બધું વસ્તુ છે ને આપણા શરીરને આમ ગરમી આપે છે.
હા, અને આપડા પૂર્વજો તો ખોરાક ને દવા તરીકે જો
બિલકુલ, સાચી વાત. આજે. પણ સાયન્સ આ વાતને સપોર્ટ કરે છે.
હા, એટલે તો ગુજરાતી આમ સિઝનલ ફૂડ છે ને એ માત્ર સ્વાદ નથી પણ આરોગ્ય પણ છે.
હા અને મને લાગે છે કે આપણે આ પરંપરા ફરીથી અપનાવી જોઈએ. હલો! હલો!
હા. બોલો.
અને એના કારણે આમ લાાઈફસ્ટાઈલ ડિસિશન પણ આમ વધી રહી છે.
હા એટલે તો નેચરલ અને લોકલ ખોરાક ની ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ ને.
હા અને જે ઋતુમાં જે મળે એ ખાવું એ સૌથી સારું આમ એ છે‌ આમ.
છે જ આપણેે પૂર્વજો નિયે ખૂબ મોટી શીખામણ પણ છે.
હા, થોડું વધુ સમજાવશો મને આ ટોપિક પર.
હા, પણ મને એક પ્રશ્ન છે કે આપણાં પૂર્વજોને ઋતુ પ્રમાણે ખોરાક પસંદ કરતા હતાં. તેની પાછળ કોઈ ખાસ તો કારણ હશે જ ને.
હા, એની પાછળ આમ બહુ આમ પેલું કારણ છે. જેમ કે આમ. કેહવાય ને કે આમ એટલી છાસ અને તરબૂચ, અને કાકડીનું બધું આમ બહુ ઉપયોગ અને બધું એ થાય છે.
હા એ તો છે જ આપણેે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉનાળામાં શરીરમાંથી ઘણું પાણી અને ખનીજ તત્વો નીકળી જાય છે એટલે છે ને ઠંડક આપતો અને પાણીથી ભરપૂર ખોરાક ખાવામાં આવે છે એટલે કે છાસ છે, તરબૂજ છે અને કાકડીનું મ ત્વ વધી જાય છે. અને લીંબુ પાણી પણ, ઘણું ઉપયોગી બને એટલે છે. ને ઉનાળામાં તો હો જ લીંબુ શરબત બને અને એક આ બહુ જ સારી આદત છે.
હા. સાચી વાત છે. અને ગુજરાતના દરેક ભાગમાં આ સિઝનલ ફૂડમાં આમ સમાન હોય છે. આમ
હા. ના એટલે પણ પ્રદેશ પ્રમાણે પણ થોડો ફેર હોય છે.
ઉદાહરણો આપશો મને.
હા જો ને કચ્છમાં સુખો મહોલ હોય છે એટલે ત્યાં અલગ પ્રકારનો ખોરાક મળે છે કાઠિયાવાડમાં તીખો અને ઉર્જા આપતો ખોરાક વધુ જોવા મળે છે એવી રીતે.
સરસ સુરતમાં પણ ખોરાકની અલગ જ ઓળખ છે ને!
હા પણ સિઝનલ સિદ્ધાંત લગભગ દરેક જગ્યાએ સમાન જ છે.
આજે તો સુપર માર્કેટમાં પણ બધી જ વસ્તુ મળી મળી જાય છે ઋતુમાં જે મલતી હોય છે.
એ તો સાચું જ છે પણ બધી વસ્તુ દરેકને શરીર માટે યોગ્ય હોવું પણ જરૂરી છે ને!
હા એટલે જ ને નેચરલી જે સિઝનમાં ઉપયોગ એ ખાવાનું વાળું સારું હોય છે.
એજ તો.
અને આજે લોકો ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પાછળ પણ આમ ગાડાને પાગલ થઈ ગયા છે.
હા આ તો આર્થિક રીતે પણ ફાયદાકારક છે ને?
હા ખેડૂતોને પણ આમ સપોર્ટ મળે છે ને
હા મને તો દાદીની એક જ વાત યાદ આવે.
શું જણાવશો મને
તેઓ કેતા હતા કે રસોડું છે ને એ ઘરનું પહેલું દવાખાનું છે એવું માનવામાં આવે.
વાહ કેટલી સુંદર વાત કરે છે.
હા કારણ કે સાચો ખોરાક તો ઘણી બીમારીઓને આવતા પેલા રોકવામાં મદદ કરે ને
એકદમ સાચું ને.
હા અને સ્કૂલમાં આ વસ્તુ વધારે શીખવવી જોઈએ એચુલમાં
હા હું પણ એજ માનું છુ.
આપણે છે ને ન્યુટ્રીશન વિશે શીખીએ છે પણ પરંપરાગત જ્ઞાન ઓછું શીખવામાં આવે છે, ત્યાં
અને આ બંને વસ્તુ આમ જોડાયેલી છે એકબીજા સાથે
હા એજ તો
ચલો ને આપણે બીજી એક વાત કરીએ કે સિઝનલ વેજીિટેબલનું પણ ઘણું મહત્વ છે.
જેમ કે
જેમ કે સિમાલયાની લીલવા પછી પાપડી મેથી ગાજર અને બીટ
હા એ તો છે ચોમાસામાં તો કેટલાક સિઝનલ શાક પણ મળે. હલ્લો.
હા અને ઉનાળામાં દૂધી અને જાત જાતનું આમ વેજિટેબલ્સ પણ જોવા મળે છે આમ.
હા મારા તો અમાર નાના હંમેશા કા કહે કે પ્લેટમાં છે ને રંગબેરંગી શાકભાજી હોવી જ જોઈએ.
આ પણ એક સારી આદત છે.
હા કારણ કે દરેક શાકમાં અલગ પોષક તત્વો હોય ને
બિલકુલ બિલકુલ
હવે મને એ કહો કે શું રોજ ટ્રેડિશનલ ખોરાક જ ખાવો જોઈએ.
ના એવો તો નિયમ કે એવું કશું જ નથી પણ સંતુલન અને સૌથી મહત્ત્વપૂર્ણમાં છે.
હા એટલે તો ક્યારે પીઝા કે બર્ગર ખાવામાં કોઈ પ્રોબ્લેમ નઈ ને.
જો મર્યાદામાં હોય તો બિલકુલ પ્રોબ્લેમ નથી.
પણ રોજ ફાસ્ટ ફૂડ નથી ખાવું જોઈએ.
હા અને સીધી વાત છે તમારી સાચી વાત છે અને કમ્પ્લીટ વાત છે કે આ સિઝનલ ગુજરાતી ફૂડ અને રેગ્યુલર લાાઈફસ્ટાઈલનોો ભાગ બનવો જોઈએ બધું
હા આ સૌથી સારી રીત છે.
અને મને લાગે છે કે આ પરંપરા અને સોશિયલ મીડિયા દ્વારા પણ આમ પ્રમોટ કરી શકાય હે.
હા આજની તો યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ને.
હા એટલે જ ને આ સંદેશ પણ આ મોર્ડન રીતે પહોંચાડવો જોઈએ ને
પરંપરા અને ટેકનોલોજી સાથે તો ચાલી જ શકે
મને પણ આ વાત બહુ ગમી તમારી
હા મને પણ આલા પણ તો આપણે કેટલી બધી વાત કરી અને તને જો વાત કરી મને ખુબ ગમ્યું
મને પણ તમારી જોડે વાત કરીને ખુબ મજા આવી ગઈ આપડણે ચોક્કસ બીજી વાર વાત કરીશું આ ટોપિક પર
સપન્સ્ટ